હલો શું તમારો મારો અવાજ આવી રહ્યો.
હા આવી રહ્યો છે મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા આવી રહ્યા છે
તમારા ગામમાં અત્યારે કેવું ચાલે છે બધું
અમારા ગામમાં હમણાં સારું એવું ચાલતું છે હમણાં હાલે અમે વૃક્ષ રોપણ વિશે બધી ચર્ચા કર અરું એવું વિચારવું છે કે આગળ જતા અમે વૃક્ષ રોપી અને આખા ગામ ને અને આખા શહેરને વૃક્ષ વૃક્ષોથી ભરી જઈએ એમ ઉમ
હ હમ અત્યારે બધા જેમ બને તેમ વૃક્ષો વધારે વાવા જોઈએ અને વધારે માં વધારે વૃક્ષો વાપશે તો જેથી કરીને ઘણા લોકોને ફાયદો થશે સ્વાસ્થ્યને પણ ફાયદો થશે પર્યાવરણને પણ ફાયદો થશે અને ઘણા લોકોને એનાથી ફાયદો થશે અને જો આપણે વધારે બધા વ્યક્તિઓ જેટલા ગામોમાં વ છે તેઓ બધા એક એક વૃક્ષ રોપે તો પણ એટલા ઘણા વૃક્ષો થઈ જશે અને જેમ વૃક્ષો વધારે થશે તેમ પર્યાવરણને વધારે ફાયદો થશે અને વરસાદ પણ જલ્દી આવશે અને જેના કારણે ઓક્સિજન પણ સારી માત્રામાં મળી રહેશે અને જેથી કરીને લોકોએ દૂષિત હવાને ઓક્સિજન તરીકે ન લેવા પડે અને તેઓ સ્વચ્છ હવાને ઓક્સિજન તરીકે લઈ શકશે તમાર શું માનવું છે આ બાબત
હા સાચી વાત છે એમાં હવે હમણા ના સમયમાં જો બધા રસ્તાઓને એ લોકો બનાવે છે પરંતુ એમાં ઘણા બધા રૃક્ષો કપાઈ પણ થે છે પરંતુ સરકારે એવું કરવું જોઈએ કે જે વૃક્ષો કપાય છે પરંતુ એને કાપવા વગર ડાયરેક્ટ નીચે થી કટિંગ કરીને માટી સાથે ઉચકીને બીજી જગ્યા ખાડો કરીને રોપવા જોઈએ જેથી વૃક્ષ પણ પાછું મિક્સ જ થઈ જાય અને એટલ સમય પણ નહી લેસ મોટું અમે પણ એમ તો આપડે નાના નાના વૃક્ષો વૃક્ષો રોપણ કરીએ છીએ આ આગળ કરતા જ પરંતુ જે મોટા વૃક્ષ થઈ ગયા છે તેઓને તો આપણે કાપીને મારી જ નાખીએ છીએ અને તેનાથી આપણને ઘણો બધો સમય લાગે છે બીજા વૃક્ષોને ઊંઘતા જેથી ને વધારેટો સમય લનમાં કમી દેખાઈ રહી છે. અને હમણાં ના સમયમાં વરસાદ પણ નહીં આવ્યો આવતો છે જલ્દી એનું કારણ એજ છે કે આપડ વધારે પડતા વૃક્ષો કાપી નાખ્યા છે અને બીજા વૃક્ષો આપડે વાવવાનું ઓછું છે અને અમુક ટકા વાવ્યા પણ છે પરંતુ એ જલ્દી મોટા નથી થતા એ કારણથી વરસાદ પણ આવવામાં વિલંબ કરે છે તમારું શું માનવું એમાં એ સાચી વાત ગણવામાં આવે છે કે નહી ગણવામાં આવે છે.
એ વાત તમારી સાચી છે કે અત્યારે વૃક્ષો વધારે કપાઈ ગયા છે જેના લીધે વરસાદ ખુબ માત્રામાં ઘટી રહ્યો છે અને તમે જાણો છો ત
તમે જાણો છો કે અત્યારે આપડે જોઈએ તો સાઉથમાં જે વરસાદ આવ્યો હતો. અને જે વાદળા હતા તે વાદળા આપણા સેન્ટ્રલ ભારત તરફ આવવાની જગ્યાએ ખેંચાઈને જતા રહ્યા છે તેનું એક મેન કારણ એજ છે કે અત્યારે પણ એ બાજુ વૃક્ષો બહુ ઓછા છે જેના કારણે એ ખેંચી શકતા નથી તેથી તેઓ કારણે વરસાદ આવી રહ્યો નથી તો જેમ આપણે વધુ માં વધુ વૃક્ષો વાવીશું તેમમ તે વૃક્ષો આપને વાદળાઓને આપણા સેન્ટ્રલ ભારત તરફ ખેંચશે અને વધારે માં વધારે વરસાદ આવશે અત્યારે તમે જો તો જૂન અડધો અથવા જૂન આખો જ પતી ગયો છે. એમ કહી દઈએ તો ચાલે જૂન આખો પતી ગયો છે તો એ વરસાદ નથી આવતો એ આપણા માટે ખુબ નુકસાનકારક કહેવાય છે અને આપણે ખેડૂત ખેડૂતો માટે પણ ખુબ નુકસાનકારક કહેવાય છે તો જેમ બને તેમ વરસાદ વધુ માત્રામાં આવે અને જલ્દી આવે તો ખેડૂત ભાઈઓને પણ ફાયદો થશે અને લોકોને પણ ફાયદો થશે. તમારું શું માનવું છે આ બાબતે?
હા, સાચી વાત છે હમણાં બધાએ હમણાં ના જોવા જઈએ તો બધા એ તારું પણ નાખી દીધું અને તારું રોપવાલાયક પણ થઈ ગયું છે અમુક લોકો ન પરંતુ વરસાદ નહીં આવવાના કારણે એ લોકો રોપી પણ નહી શકતા અને એને બીજી રીતે કે
ખરાબ કરે છે અને જેથી વરસાદ ચાલુ થાય તો કઈક થાય પહેલા તો કેવુ હતું કે જૂન ના સ્ટારિંગ જુના સેટિંગમાં એટલે વરસાદ આવાનો ચાલુ થઈ જતો. પરંતુ હવે તો જુન મહી
વરસાદ ચાલુ નહી મન તો એવું લાગે છે કે જુલાઈ ના પેલા બી એકમાં આવે તો સારી વાત. છે. જો આવે તો બધા ખેડૂત ભાઈ ખુશીનો માહોલ રહેશે અને જે વરસાદ વાતાવરણ છે. એ કાયમી રહ્યા બે ત્રણ મથ ખેંચી જાય તો સારું પડે એમ તો આપડે ત્રણ મંથ જેવું આવે છે પરંતુ હ હવે ખબર નહ એક મંથ લેટ થયું છે તો હવે કેટલા મંથ વરસાદ આવશે. તો તેમાં જ જોવા જઈએ તો આપડે નજીકના ગામમાં એક બેેવ આવેલું છે ત્યાં પણ આપડણે પૂજા કરવી જોઈએ. કે વરસાદ જલ્દીથી વરસાદી દેવું કરીને નામ છે ત્યાં આપડે જા તો ત્યાં વરસાદ આવી જાય છે. આપણા ગામમાં નહીં આવતો આપડે ત્યાં જઈને પૂજા કરવી જોઈએ. તમારું શું માનવું છે?
એ વાત તમારી સાચી છે પૂજા આપણે ભગવાનમાં બિલીવ કરીએ છીએ પરંતુ આપણે તેટલું જ વનસ્પતિઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ આપડણે જેમ વૃક્ષારોપણ ના ટોપિક પર વાત કરી રહ્યા છીએ તેમ જો વૃક્ષો એટલા બધા ભાવીશું કે વાદળ જાતે જ આવું પડશે અને વરસાદ આવશે જેથી કરીને આપણે પૂજા કરવાની પણ જરૂર ના પડે ઓછું કરવાની જરૂર ના પડે તો આપણે વધારે માં વધારે વૃક્ષો હોય જે આપણે સર સરકારી જમીનો છે. જે પડતર પડી રહી છે તેમાં આપણે વૃક્ષ રોપણ કરીશું તો ત્યાં વન્ય વિભાગ નું પણ ડેવલપ થશે અને વૃક્ષો વધશે તો આપણને પણ ફાયદો થશે જેથી કરીને પક્ષીઓને રહેવા માટે જગ્યા મળશે અને પ્રાણીઓને ખાવા માટે ચારો પણ મળરી રહેશે. તમે જાણો છો કે અત્યારે પક્ષીઓ વિલુપ્ત થઈ રહ્યા છે, અને પ્રાણીઓને ખાવા માટે કશું વધારે મળ તું પણ નથી તો જો આપણે જેમ બને તેમ વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને જેથી કરીને ઘાસચારો ગાયોને ભેંસોને મળી રહે જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓ એ બહાર થી ચારો લાવવો ના પડે અત્યારે તમે જોવા જાવ તો ગુજરાતમાં એટલો ડાંગર ની ખેતી નથી થતી. જેથી કરીને આપણા જે ખેડૂત ભાઈઓ છે તેઓએ મહારાષ્ટ્રથી સેલવાસા થી એવા બધા અલગ અલગ સ્ટેટોમાંથી આપણા માટે મતલબ ગાયો માટે ચારો લાવવા પડે છે જેનો ટ્રાન્સપોર્ટ ન ખર્ચો નહીં એવું લઈને તેઓને એક ઘાસડી ના કરીને પણ અઢારસો થી ઓગણીસો રૂપિયામાં પડે છે જે મુદ્દલ ભાવમાં મળતી નથી ટ્રાન્સપોર્ટ ખર્ચો અને જી એસ ટી એવું બધું લગાવને ખુબ મોંઘી મળે છે તમને તો જેમ બને તેમ વનસ્પતિઓ વધારે વાવીશું તો વરસાદ વધારે આવશે તો જેથી કરીને ડાંગરનો પાક વધારે લેવાશે. અને ડાંગર નો પાક વધારે લેવાશે તો પછી ખેડૂત ભાઈ બહાર થી ચારો ના લાવવો પડે અને તેઓને ફાયદો થાય તે આપડે તે વિશે આપણે વિચા વિચારવું જોઈએ. તમાર શું માનવુ છે આવું?
હા, સાચી વાત છે. હમણાં તો એમ ભી આ વરસાદ નહી એવો એના કારણ થી વૃક્ષો ઓછા થઈ ગયા એ કારણ થી બધું ઓછું થયું છે તે ગાયો ભી ઢાંણ ગાયોને પણ ઢાણ ખવડવામાં આવે છે અને પેલા જે ચારો મળી રહ્યો હતો એવ ચારો હમણાં મળતો નથી હમણાં જો વરસાદ આવે છે. એટલા બધા લીલા ઘાસ ને એવું બધું ઊંઘી આવે છે જે આપણેે ગાયોને ખવડાવીએ છીએ પરંતુ હમણા વરદ વિલંબથી અને વૃક્ષ ઓછા થવાથી વરસાદ નથી આવતો જેથી આજે લીલા ચાર એવું બધું ઊંટું અને તેનાથી ગાયોને પણ દૂધમાં વધુ પડતો ફરક પડે છે અને દૂધ ઓછું આપે છે અને બીજું એ કે ચારો નથી મળતો એટલે આપડે જોઈએ જ છે કે હમણાં હ એ થાઈ છાયા કરતું છે જેનાથી આપણે ડાંગર ની જે ખેતી કરતા છે એમાં પણ આપણને લેટ થઈ રહ્યો છે એના કારણ થી ચારો પણ નહી મળતો તો ગયા વર્ષે પણ આપડે રોપ્યું હતું પરંતુ તે વર્ષે વરસાદ વધારે આવ્યો હતો તેના કારણથી બધાનું જે ડાંગર હતું ભીનાઈ ગયો હતો અને ચારા માટે કઈ રહ્યું ન હતું હમણાં પણ આપણે વૃક્ષ રોપણ સમય છે આપડા પા આપે જો ખાલી જગ્યામાં વૃક્ષ રોપતા જઈએ એક એક બે બે એક એક બે બે બધા કરીને રોપતા જઈએ તો આપણેે આગળ જતા આપણને કઈ મથ એમ સમસ્યા નહીં આવે અને આપડે વધારે પડતા વૃક્ષો વાવાથી એ આપણને જ ફાયદોકારક ગણવામાં આવે છે હમણાં તમે જોઈ રહ્યા છો કે દરિયામાં પણ પાણી ઓછું થઈ રહ્યું છે એનું કારણ પણ બધું એજ છે કે પેલા એવું ન થતું હમણાં પરંતુ આ એ વૃક્ષ ઓછા થવાના અને બધી જ જગ્યા હોય તો વૃક્ષ ન અ એને શું કહેવામાં આવે છે બુક્સ બધી જગ્યા વાપરવામાં આવે છે જેથી બધા બુક્સને કામ રોવામાં આવ્યા છે પરંતુ કોઈ રોકતું નથી આવ વૃક્ષને તમારું શું માનવું
એ વાત સાચી છે તમારે જો આપણે વધુસો કાપી નાખીશું માનીીએ કે ડેવલપમેન્ટ માટે ગો જે મતલબ આપને નડત રૂપ હોય આપણે કાપવા જોઈએ પરંતુ જે વૃક્ષ આપને નડદર રૂપ થાય છે અને જે આપણે કાપીએ છીએ તો પાછ આપ રીડેવલપમેન્ટ કરવા જોઈએ કે આપણે જો વૃક્ષો કાપી નાખ્યા છે આપણને વૃક્ષો નડતા હતા તો આપણે બે વડના ઝાડ કાપી નાખ્યા તો પછી આપણે જેના સામે આપણે બીજા બે વડના ઝાડ અથવા એનાથી વધારે બે ના ચાર વડના ઝાડ રોપીશું તો આપણને ફાયદો થશે અને જો આપણે વધારે માં વધારે વૃક્ષો આપીએ તો જેથી કરીને વનસ્પતિને પણ સંરક્ષણ મળી રહે અને બધું થઈ શકે જો આપણે વૃક્ષો કાપ નાખી દ અને તેને રીડેવલપ પાછા કરીશું જ નહી પાછા રોપીશું જ નહીં તો તે પછી નાશ પામી જશે વનસ્પતિ અને જેના લીધે ખુબ નુકસાન થશે કુદરત ને પણ અને માણસોને પણ અને જો તે પાછા ન વાવીશું તો તે કેટલાક પક્ષીઓ ઘર હોય તે પક્ષીઓ છોડીને પછી ક તે ઓફ પોતાના પર્ય પોતાની જગ્યા છોડીને પછી તેઓ જતા રહેશે અને જેથી કરીને આપણા નથી મળટા મળે છે તો તે પછી કાપી નાખવામાં મળ છે અથવા તેને તોડી નાખવામાં નુકસાન થાય જાય અને તમે જોવ તો અત્યારે લાકડા ચોરોની માત્રામાં વધારો થઈ રહ્યો છે જેથી કરીને તેઓ વૃક્ષોને કાપી નાખે છે અને વૃક્ષોને કાપ કાપીને તેઓ સરખી રીતે કાપતાી નથી કે તે પાછું ઉઊગી શકે તેઓ પોતાનું જોઈ છે કે કઈ રીતે તમને લ પરંતુ તેઓ એ નથી જોતા કે ફરીથી વૃક્ષો વિકાસ પામે તેવી રીતે તેમણે કા આપવું જોઈએ તમાર શું માનવ છેરાબર
હા સાચી વાત છે એમાં વૃક્ષો જે કાપે છે વહેલાના સમયમાં કુહાડી થી અને ઓજારોથી વૃક્ષોને કાપતા પરંતુ હમણાં સમયે મશીનો આવવાથી મશીનોમાં તેલ હોવાથી હવેના વૃક્ષ જે કાપવામાં આવે તે વૃક્ષ કોઈ દિવસ પાછા ઊઘે જ નહીં એના થળ માંથી કાપ આવે પહેલા કેવું થર્ડ માંથી કાવામાં આવતું પણ થર્ડ માંથી પણ શું પાછા અ પેલા થઈ આવતા ઊંગી નીકળતા પરંતુ હવે મશીન ઓઈલ લાગવાથી તે વૃક્ષો કોઈ દિવસ પાછા ઊગતાં જ નથી ચાલો આ વિશે આપડે પછી ફરીથી વાત કરીશું
હા સર